હા બોલ શું કરે છે,
બસ હા જમવા બેઠો છું.
સરસ સરસ શું ખાય છે,
દૂધી, બટાકાનું શાક અને ખીચડી,
અરે વાહ સરસ વરસાદ. છએ, બાજુ
હું તમારી બાજુ છૂટો છવાયેલો છે.
અમારે તો વાદળું ચડીયુ ચડ્યું તું આજે આખો દિવસ, પણ વરસાદના આવ્યો,
અચ્છા,
તમારે કેવું છે, વરસાદમાં
અમારે, આજે હેવી રેનફોલ કેતા જ હતા,
હું, હું
બદના પડ્યો,
એવુંજ થાય છે, બે -ત્રણ દિવસથી એવું જ બતાવે છે, ફોનમાં તોકે વધારે વરસાદ. પણ નથી પડતું એટલે આજે તો ખાલી સવારે વરસાદ પડ્યો, એ પણ છાંટા છાંટા જેવું, અને પછી આખો દિવસ બફારો હોય તો ગરમી ગરમી લાગતી હતી,
એવીજ ને
અને એમાં પણ થોડો ઘણો વરસાદ પડે, તો ત્યાં બધા પાણી ભરાય જાય કિચડ કાદવ બધા,
એજને બહાર જઈ એટલે પછી આપણે કપડા ગંદા થાય, વેહિકલ્સ વિહીકલ વાળા પાણી ઉડાડયા.
હા.
પગ ક્યાં મૂકવો એનો પ્રશ્ન હોય છે
અને એમાં પણ અહિયાં તો રસ્તા ખોદી નાખ્યા છે બધા
હું રસ્તા ખોદયા છે એક સાઈડના આખા. રસ્તા ખોદી નાખે છે અને બરાબર ટ્રાફિક થાય છે.
એક જ સાઈડથી આવા જવાનું બધાને
અને જ્યાંથી આવા જવાનું છે એ ખોદી નાખ્યો છે.
એમાંય એમાંય તો આમાં કેવું છે અ અમારા ત્યાં કેવું હોય છે ગુજરાત
કેવું હોય છે?
રાસ્તો રસ્તામાં થોડા થોડા ખાડા ને ખાડા હા એતો ભૂલમાંથી હિન્દી નીકળી જાય રસ્તામાં થોડા થોડા ખાડા ને ખાડામાં થોડો થોડો રસ્તો છે બધા એમાં ખાસ તો ઈ ના બસ સ્ટેન્ડ અમારા
અચ્છા
અરે કેટલા મોટા મોટા ખાડા છે બસસ્ટેન્ડમાં અને બસો એટલી રમ -રમ આવતી હોય છે.
તારે શીખવાડવાની છે
ના ના એલોકો મને ઉડાડી દે
પણ આ ખાડાનું બહુ અ જ ત્રાસ છે હો.
મોટો પ્રશ્ન છે
ખાડાના લીધે પબ્લિક હેરાન થાય છે એક્સિડેન્ટસ એટલા થાય છે. બધાના વ્હીકલ્સને નુકસાન થાય છે એના સસ્પેન્શન જંપર્યા બંપર્યા બગડે છે.
હા મને એ ખબર નહી પડતી કે વરસાદની ઋતુ આવવાની હોય ચોમાસું આવવાનું હોય એના થોડા ટાઈમ પહેલાજ એ લોકો કેમ આવી રીતના ખોદીને મૂકી દે દર વખત
અને એ ખોદીને મૂકી દેશે.
હમ્મ. કરતાય નથી કશું કામ. ઉપર થી વધારે બગાડ્યા હો રસ્તો થોડોક સારો હોય ને એને બગાડી દે છે હવે તો.
હા એજ ને. અત્યારે જે રસ્તો ખોદ્યો છે એ પહેલાથી તો સારો જ હતો.
હા સવાર ઊઠશો
અને આ કામ ચોમાસા પછીના કરાતું
કતે હા અને બધે જ ખોદી નાખ્યા એવું એવું નહિ કે એકજ કોઈ એરિયામાં ખુલ્યું ખોદ્યું હોય.
અમારે તો ચારે દિશામ ખોદી નાખ્યા છે.
અમાર બાજુ પણ.
હમ્મ.
અમાર બાજુ પણ આલુકો હા. ને એટલી ગંદકી ગંદકી હોય છે કિચડ ખાડા અને એમાં પણ હું સવારે જઉં ને
કોલેજ જવા નીકળ્યું ને ત્યારે એકજ રસ્તે થી જવાનું મારા બસ સ્ટેન્ડ જવાનું હોયને મારા તારે અમે અમે જતા હોઈએ ને સામે થી બસ. હોય અને દિન અને થોડુંક સાઈડ પર લેવા જઈએ ને આપડ વાહન આપડું તો ત્યાં તો ઘટ. ટ તૂટે કે એક હમણાં. બે મહિના પહેલા ઘટર એ જાતે તૂટી ગઈ હતીી ખબર હોય તો.
ત એ રિપેર કરેલી છે પણ. પણ એને રિપેર કરી દીધી ને તો પણ એની આજુબાજુ. અ વાહન ચલાવાય એવું નથી તે નીકળવું કેમનું બસ સામે. થી આવે છે આપડ અંદર વાહન દબાવાય નહી એક સાઈડ.
એ તો બહુ મોટો પ્રશ્ન કહેવાય.
એટલેજ ના એમ કશું કરતા નથી આ લોકો.
શું કરવાનું હવે.
કશું કરો એ લોકોને કેમ.
અનેને એક કામ હરખુ કરવા જાય ને. એમાં બીજા બે કામ જે હારા હોય ને. જે સારી વસ્તુ હોય જે હારા રોડ હોય જે. જે સારું હોય ને એમાંથી કઈ ખામી કાઢીને બીજા બે નવા કામ ઉભા કરે. કા બગડેલું છે એટલે આને હરખું કરવું પડશે.
હા. આ લોકો કેમનું મે એક એક વસ્તુ જોઈ. તો બધાજ રસ્તા ખોલી નાખ્યા છે બરાબર. અને અમુક જગ્યા બનાવે છે આપડે. પેલી બાજુ નહેર બાજુ બનાવે છે
અચ્છા મને ખબર છે
પણ અધુરું અધુરું બનાયું છે ત્યાં અડધો રસ્તો કર્યો છે અડધો રસ્તો ચાલુ છે
તને બનાવતા આવડે છે
ના અને આ બાજુ કેવું કર્યું આ બાજુ છેકે છેક સુધી ખોદી નાખું પણ બનાવે છે ક્યાં ખબર
હા હા
નવી કઈક બિલ્ડિંગ બને છે ને એની બહાર કેમ કે બિલ્ બિલ્ડિગ બનાવેને ત્યારે સારો રોડ દેખાવો જોઈએ એની માટે એટલા એટલા ભાગમાં જ કરો છે રસ્તો
હા હા
એવું થોડી ચાલે યાર બીજા બધા ને તકલીફ પડે છે એ જોવાતું
એ જોવા બેસો તો એમનાથી વચ્ચે કટ ના કઢાયને
નહી કાઢવાનો કટ કાઢવાની જરૂર જ નહી એ લોકોને
શુ કરવાનું આ
સમજાવો કઈ યાર
એ છોડ અત્યારે ચોમાસામાં તો ભજ્યા ખાવાની મજા
હા એ વાતે સાચી
મસ્ત ગરમ ગરમ ભજીયા હું ચા પ્રેફર નહીં કરતો પણ હા ભજીયા ગરમ ગરમ હોય અને એમાં પણ મજા ક્યારે આવે કાપડા આમ ઠંડા થઈ ગયેલા હોય ને લાઈક આપણા પલળીને આયા હોય ભીના હોઇએ અને એવા કંડિશનમાં ખાતા પીતા હોય ને લાઇક ઠંડી અક્ષર ગરમ ચા પીએ ભજિયા ખાઈએ
ભજીયા ગરમ ગરમ સૂપ ગરમ ગરમ મગ સેકેલી મકાઈ
મકાઈ મકાઈ તો ની ગમતી સૂપ ગમે ર પછી રગડા પાણીપુરી ધ બેસ્ટ
અવૅ મને મને ભૂખ લાગી જશે તું બોલ
એવું ખા ખાવાનું હોય ને તો મજા આવે
અરે બહુ મજા આવે અ મન તો કોઈક વાર લાગે બધા લોકો જીવવા માટે ખાય પણ હું તો ખાવા માટે જીવું છું
અરે હ હ હ તન જોઈને લાગે છે જ એ
હૅને
હા
એ તો હોય ખાય એ દેખાય ને શરીર માં
હમ
એટલે
બરોબર
તને શું ભાવે વધારે કયા ભજિયા વધારે ભાવે
મને જો મેથી ના ભજીયા ગમે
હમ
પછી વચ્ચે ઘરે છે ને દાલ વડા બના્યા હતા
હમ
એટલે મન બહારના નહીં ગમતા બટ હા ઘરના હતા નહીં સારા હતા
હા
પછી આપણે ડુંગળી ના આવ્યા
હમ
પછી બફ કમે બટ ઓછા લક કમે બટ ઓછા
તો હમ
હ પછી આપડે મેઈન બટાકાવાળા
ઓહ હો
બટગના
મરા હ મરા બહ મસ્ત બનાવતા આવડ
પતર વ શું બોલી
મને બહુ મસ્ત બનાવતા આવડે
મને ખબર છે તને આવડે બનાવતા આવડે છે
કેમનેની ખબર
ખબર છે મને ખબર છે
સારું કેવાય એક દિવસ છે ને ગરમા ગરમ બનાવને ખવડાાય છે
ખવડાવજ
હમ બ
ડેવરી પણ સરસ હોય છે મને પણ ગમે છે
મને પણ ભાવ ઢેબ્રું
હમ
મને પણ ભાવેઠીધરી
અચ્છા ડેબરીન ડેબરી બોય
હ
હમ એટલે એ બધું ખાવાનું મજા આવે સ્પેશિયલી ઢેબરી મજા આવે.
ગરમ ગરમ મને મને ભૂખ લાગી કેઈ ખાવાની ઈચ્છા થઈ જાય છે.
ગરમ તો શું કહેવાય ખાવાનો એવો ચાન્સ મળતો નથી. પણ હા ઘરે જ્યારે લાઈએ કરીએને હા તો ઓલમોસ્ટ ઠંડી જ હોય છે.
પેલું ખાધું છે સેવ તરી
સેવતરી
હા મસ્ત લાગે તીખી તીખી હોય. મને અત્યારે ખાવાની ઈચ્છા થઈ ગઈ છે.
એતો મજા અવે ખાવાની
પણ એ શું બપોરનું એવું હોય ને તો
હ
એમાં પાછું પાઉબઉ આવે ને
હા
સેવ તરી છે પછી આપડે સેવું સડ છે.
અ સાંભળ હું તને પછી કરું ફોન
સારું સારું ચલ બાઈ બાય બાય
બાય બાય